હાલો.
હા આવી રહ્યો છે, મારો વાજ તમને આવી રહ્યો છે.
હા એકદમ ક્લિયર અને સ્પષ્ટ આવી રહ્યો છે, બોલો.
તો. હું આજે તમને જે અત્યારે જે અમારા તળાવમાં માછલીઓ નથી દેખાવા મળતી તેના વિશે. વાત કરવા માંગીશું તો અત્યારે થોડો વરસાદ આવ્યો હતો જેના. આવી ગયા અને એટલી બધી મછલીઓ પકડી લઈ ગયા કે જેના કારણે. તાવમાં એક પણ માછલી અત્યારે જોવા નથી મળતી જે ખુબ જ દુઃખદકારક છે, અત્યારે તમે જાણો છો કે. ઘણા એવા નાના બાળકો જો. જન્મ લીધો છે, તેમ તેઓને માછલી શું છે, એ વિશે પણ નથી ખબર તો હું તેમને બતાવ. ગયો હતો કે આપણે આજે માછલી જોવા જઈએ અને હું તમને માછલી બતાવીશ પરંતુ ત્યાં ગયા તો. માછીમારો નો એટલો પ્રકોપ છે, તેઓ એટલી બધી માછલી પકડી દીધી હતી કે તેઓને માછલી જોવા. ન મળી અને માછલી ધીરે ધીરે વિલુપ્ત થવા લાગી છે. તો માછીમારો પોતા માટે માછલી પકડી રઈ જાય છે, તે તો સારું કહેવાય પરંતુ તેઓ એટલી બધી પણ માછલી. માછલી ન પકડી લે જવી જોઈએ કે આખું તળાવ સૂકું થઈ જાય અને એક પણ માછલી તળાવ માં ન રહે. તમારું શું માનવું છે, આ બાબતે.
હા તમારે એકદમ બરાબર છે, કે એવું ન કરવું જોઈએ જેથી કરીને માછલી આપણને જોવા જ. મળે તમે કીધું તે પ્રમાણે હાલમાં માછીમારોની સંખ્યા એટલી બધી વધી રહી છે, કે તેઓ વેચાતી. લેતા નથી અને જે અમારું તળાવ છે, તેમાં દરરોજ કેટલા લોકો અલગ અલગ. લોકો દરરોજ કેટલા બધા વ્યક્તિઓ સાથે આવીને તેમાં નેટો નાખે છે, જેથી કરીને કેટલી બધી માછલીઓ. માં ફસાઈ જાય છે, અને તેઓનો ખોરાક બની જાય છે, તેથી કરીને પહેલા એટલી બધી માછલીઓ નાની અને. મોટી માછલીઓ પણ આગળ તો જોવા મળતી હતી પરંતુ હમણાં તો તે માછલી બિલકુલ વિલુપ્ત. થઈ ગઈ છે, અને અમારા તળમાં હમણા એક પણ મોટી માછલી જોવા મળતી નથી તે ખુબ જ દુઃખદકારક છે. પરંતુ નાલની માછીઓ પણ છે, વધારે છે પરંતુ તેઓ દરરોજ એટલી બધી નેટો નાખી. તેને પકડવા માટે એટલા બધા લોકો આવે છે, જેથી કરીને હમણાં તેની પણ સંખ્યા ખૂબ ઓછી થઈ ગઈ છે જેથી કરીને આપણે એટલી બધી માછલીઓ ન પકડવી જોઈએ કે જેથી કરીને. આપણને માછલી હમણાં જોવા પણ ન મળે તેથી કરીને આપણે એવા બધા વ્યક્તિ ના પાડ જો કેટલી બધી માછલીઓ ન પકડ તળાવમાં બિલકુલ માછલીઓ ન રહી જાય અને માછલીઓ. લુપ્ત થવા પર તળાવ માંથી નીકળી જાય તમે શું કેવું છો.
તમે જેમ કીધું. અત્યારે ઘણી બધી માછલીઓ છે જે દરમાં જે દરમાં ઘૂસી ગઈ કે કે જેને કારણે ઘણી બધી માહિતઓ જમીન માંથી અત્યારે નીકળતી જ નથી તે તમે જેમ કીધું તેમ ત્યારે પેલા મોટી માછલીઓ પણ જોવા મળતી હતી પરંતુ અત્યારે જે છે તે મોટી માછલીઓ જોવા મળતી નથી કારણ કે તેનું રીઝન એક જ છે કે ઘણા બધા માછીમારો આવે છે અને માછલીઓ પગડી લઈ જાય છે તમે મેં તો એવા પણ લોકો જોયા છે જે પોતાના શોખ માટે માછલીઓ પકડે છે તેને ખાતા પણ નથી અને લઈ જતા પણ નથી અને મારીને ફેંકી દે છે તો તે ખુબ જ ખરાબ કહેવાય છે અત્યારે માછલીઓનું આપણે પાલન કરીએ તેમનું તેઓ અડધા મા જ પછી મારો ખાવા માટે લઈ જાય છે તે તેમના માટે સારું છે પરંતુ જે માછલીઓ ખાલી શોખ માટે પકડે છે અને તેને ફેંકી દે છે મારીને તો તે ખૂબ જ ખરાબ કહેવાય છે તો તેવું એ લોકો એ ના કરવું જોઈએ. એવું કરવાથી આપણને માછલીઓ ઘટશે અને તળાવમાં માછલીઓ જોવા ન મળશે તો આવું કરવું એ ખુબ જ ખોટું કહેવાય તમારુ શું માનવું છે.
એવું ન કરવું જોઈએ આપણેે જો માછલી ખાવાની ઈચ્છા ધરાવતા હોઈએ તો આપણે જે વેચાતી માછલી માછલી મળે છે તેના પરથી લઈને આપણે ખાવું જોઈએ અને એવા બધા નાના જે તળાવ છે એમાં ખુબ જ ઓછી માછલીઓ અને એકદમ મોટા પાની પણ માછલીઓ પણ બિલકુલ નથી ત્યાં આપણે એટલી બધી નેટો ના નાખવી જોઈએ કે જેથી કરીને ત્યાંની જે માછલીઓ બચી છે તે પણ એકદમ રીતે વિલુપ્ત થઈ જાય જેથી કરીને આપણને એની અછત આપણને આપણા તળાવમાં જોવા મળે અને આપણા ગામડાઓ માટે જ એ ખુબ જ દુઃખદ કહેવાય છે કારણ કે હવામાન જોઓને તમે એટલું ઓછું માણીશ તેમાં નાની માછલી એટલી ઓછી ઓછી રહી ગઈ છે જેથી કરીને આપણે એવા વ્યક્તિઓને ના પાડવી જોઈએ કે હમણાં હાલમાં તળાવોમાં માછલી નથી જેથી કરીને તને હમણાં હાલમાં ને નાખો અને જો માછલીઓ પકડો પણ ઓછી પકડો જેથી કરીને તળાવમાં માછલીનું પ્રમાણ પણ વધી રહે પરંતુ લોકો એવું કરતા નથી દરરોજ નવા નવા વ્યક્તિઓ આવીને ત્યાં માછલીઓ પકડવા માટે એટલી બધી નેટો નાખે છે જેથી કરીને તળાવની માછલીઓ હમણા હાલમાં જુઓ તો તમે એટલી બધી વિલુપ્ત થઈ ગઈ તે છે આપણને બિલકુલ પણ જોવા મળતી નથી તમે શું કેવો છો
તમારી વાત એકદમ સાચી છે અત્યારે આપડણે જોવા જઈએ તો જે નાની નાની માછલીઓ છે તે એકદમ લુપ્ત થઈ રહી છે અને તમે જોવા જાવ તો અત્યારે ઘણી બધી માછલીઓ છે જે કુવા તરફ પલાયન કરી રહી છે કારણ કે તળાવો અને નદીઓમાંથી ઘણા એવા લોકો હોય છે જે માછલી ઘણી બધી પકડી લઈ જાય છે તેથી માછલીઓ પોતાનું જીવન ન ટૂકાવવું પડે એમને ઘણી માછલીઓ જમીન દ્વારા જમીનમાં અંદર ઘૂસી ઘૂસીને નીકળી જાય છે અને તેઓ તેમના જમીન ના રસ્તે તળાવ તળાવમાં નથી રહેતા અને તેઓ કુવા તરફ પલાયન કરી રહી છે અને કુવામાં જલ્દી પાણી સુકાઈ જાય તો ઘણી બધી માછલીઓ ખાલી પાણીના કારણે તળ તડપી તડપી ને મરી જાય છે. અને અત્યારેની તમને વાત કરું તો ઘણા બધા માછી ઉદ્યોગો પણ નીકળ્યા છે જેમાં માં માછ માછલીઓને ઉછેરવામાં આવે છે પરંતુ તેવી બધી માછ માછલીઓ વધુ ટકતી નથી જો તેઓને અત્યારે તમે અત્યાર જોવા જાવ તો માછલી ઘર પણ ઘણા બધા આવી ગયા છે અને માછલીઓ બધા પોતાના શોખ માટે પાળે છે પરંતુ તેઓને માછલી ઘરમાં જ રાખવામાં આવે છે અને તેઓને ઓક્સિજન માસ દ્વારા આપવામાં આવે છે તો તેના કારણે જો તેઓને બહાર કાઢીશું તો તે મરી જશે તો તમારે શું માનવું છે આ બાબત
હા તમારી વાત એકદમ બરાબર છે કે તેઓને જો આપણે એવા તળાવોમાં છે છે કે આપણા નવા વિ સ્તારમાં આપણે લાવીએ છીએ તો તે બિલકુલ સર્વાઈ કરી શકતી નથી કારણ કે તે વર્ષોથી તે ટ્રેડમાં રહીને તે ઓક્સિજન દ્વારા ઓક્સિજન લે છે જેથી કરીને તેઓને આબોહમાં છ આપણે બહાર લાવીવા નાના મોટા તળાવોમાં આપણે નાખી અને ઘરે લાવીને આપણે જો આપડા ટેન્ટમાં નાખવામાં આવે તો તેનાથી વેધર એકદમ અલગ થઈ જાય છે જેથી કરીને તેઓ એટલી રીતે સર્વાઈ કરી શકતી નથી જેથી કરીને એવું બધું ન પકડી રાખવું જોઈએ અને ઊચી માછલીઓ પકડી રાખવી જોઈએ આપ શોખ હોય તો આપણે બે થી ત્રણ જ માછલીઓ પકડી રાખી પરંતુ કેટલાક લોકો એટલી બધી માછલીઓ પકડી રાખે છે અને પૂરતું ખાવાનું પણ આપતા નથી જેથી કરીને તેઓ ભૂખ મારાને સારી કાળજી ન રાખ થી તેઓ તેમાં મૃત્યુ પામી જાય છે પરંતુ તો પણ તેઓ લોકો તેમાંથી ઘતા નથી જેથી કરીને આપણે એવા બધા વ્યક્તિઓને સમજાવવું જોઈએ કેું ન કર અને માછલીઓને તળાવમાં કે પછી આપણે જે જોયું નેરોમાં ગમે ત્યા એક જગ્યા સારી જગ્યા હોય ત્યાં આપણે તેમને નખવું જોઈએ પણ તો લોકો એને સમજતા નથી
તમારી વાત એકદમ સાચી છે લોકો અત્યારે સમજી જ નથી રહ્યા તેઓને એવું લાગે છે કે માછલી ફક્ત ખોરાક માટે છે અને તેઓને પકડીને તેઓ તેઓ ખુબ સારું કામ કરી રહ્યા છે એવું લાગે છે પરંતુ એવું નથી આપણે કોઈ ન જીવ લઈ લે અને તેમનો જીવને અ તડપાવીને મારી નાખ્યો હતો તે ખુબ ગેરકાયદેસર અને ખુબ આપણને દુઃખદ પહોંચાડે તેવી ઘટના છે અને અત્યારે તમે જોુઓ તો આપણે ઘણા બધા રીલ્સો પણ જેમાં માછલીઓને તવા પર ફેકવામાં આવે છે અને તે માછલીઓ જીવતી હોય છે તે છતાં તેય તેમને શીખી નાખવામાં આવેલ છે અને તેઓ કેટલી તડપે છે જો આવું મનુષ્યને કરવામાં આવે તો મનુષ યને કેવું થાય તો મનુષ્ય સમજવું જોઈએ કે કોઈનો જીવ લેવો એ ખુબ ગ દુઃખદ વાત કહેવાય છે તો તેઓએ આવું ન કરવું જોઈએ અને આપણે જોઈએ છે કે જો મનુષ્યમાં કોઈને મારી નાખવામાં આવે અથવા કોઈ કરી નાખવામાં આવે તો તેને પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવે છે અન ને તેના પર ગુનો દાખલ કરવામાં આવે છે તો આવું આપણે માછલીઓ અને મરઘીઓને મારી નાખીએ તો તે પણ ખુબ નુકસાનકારક છે તો તેઓ સમજવું જોઈએ કે આ બધું ગેરકાયદેસર છે તમારુ શું માનવું છે આ બાબતે?
હમ તમારી વાત એકદમ બરાબર છે આપણે એવું બધું ન કરવું જોઈએ કે જેથી કરીને તેવું જેમ એટલો બધો દુખોમા આયવો તમે જોયું હશે હમણાં કેટલા બધા માછી મારો જે માછલી નાની હોય તે પકડી શકતા નથી જેથી કરીને તેઓમાં તે લોકો કરંટ મુ કી દેય છે જેથી કરીને એક જ ઝટકામાં બધી માછલીઓ ઉપર આવી જાય છે અને મરી જાય છે જેથી કરી ને પકડી લેવામાં આવે છે જેથી કરીને ખુબ જ દુખદાયક છે જેથી કરીને આપણે એવું બધું વ્યક્તિઓ એ ન કરવું જોઈએ કે જેરી કરી એક સાથે એટલી બધી માછલીઓનું મૃત્યુ થાય અને કરશું કામની ન રહ્યું એટલે આપણે એકદમ સાવચેતી અને જે આપણી ઈા હોય તે પ્રમાણે આપણે તેમને પકડવું જોઈએ પરંતુ લોકો એવું સમભી ગ છે વાર માં એટલી બધી માછલીઓ પકડીને વેચસી દેવા માંગી હતી કે જેથી કરીને પીઓોને એક સાથે એના કારણે અંદરના કેટલા જેવો કેટલા બધા કેટલા જીવોનો જોખમમાં જીવ જોખમમાં મૂકી રહ્યા છે પરંતુ લોકો એવ બિલકુલ સમજતા નથી કે તેથી કરીને તેઓએ એવું સમજવું જોઈએ કે તેમણે એવું ન કરવું જોઈએ અને એટલા જીવોનો તેઓ જોખમમાં જીવ જોખમમાં મૂકી રહ્યા છે જેથી કરીને તેઓ સમજી શકતા નથી તમે શું કેવો છો?
હ એ વાત એકદમ સાચી છે અત્યારે જે ઘણી બધી મરઘીઓ છે જે હાઈબ્રીડ હોય છે ને આપણે અત્યારે જો ઘણી બધી માછલીઓ પણ હાઈબી ન લાગી ગઈ છે તેને ઈન્જેકશન દ્વારા ક જ દિવસમાં એટલી મોટી કરી નાખવામાં આવે છે અને તેઓને એવી દવાઓ આપવામાં આવે છે કે તેઓનું શરીરનું કદ મોટું દેખાય અને તેઓનું શરીર વિસ્તૃત દેખાય પણ અત્યારે તમે જોયું તો ચિકન ગોને ફેલાઈ રહ્યું છે ઝડપથી ફેલાઈ રહ્યું છે જેનું એક જ કારણ છે કે જે દવાઓ વાળી મરઘીઓ આવે છે અને ગિલ બલા ખાઈ જાય છે તો આપણને ખુબ જ નુકસાન થાય છે તો આપણે સમજવું જોઈએ કે આ બધું દુઃખદકારક છે અને આપણને નુકસાન પહોંચાડે તેવું છે તો આપણે માંસ માછલી ખાઈએ છે તો આપણે એસી જ ખાઈએ તેટલું સારું પડે પરંતુ આપણે એવું માનવું જોઈએ કે માસ માછલી આપડે ખાવાનું જ બંધ કરી દઈ તેઓ પણ પોતાનું જીવન જીવે છે અને તેઓનું જીવન આપણા લીધે તેઓ જીવન ટૂંકાવે તો તે સારું નથી કે વાતું તો આપણે સમજવું જોઈએ કે આપડે માંસાહાર ખાવાનું બંધ કરી દેવું જોઈએ અને બધા શાકાહાર તરફ વળીશું તો તે આપણા માટે સારામાં સારું રહેશે અને તમે અત્યારે જોવા જાવ તો ઘણા લોકો જે છે જે ધર્મ પરિવર્તન તરફ વળી રહ્યા છે તો તેઓ હિન્દુત્વ પણ માને છે કારણ કે હિન્દુ ધર્મ ખુબ આપણે યુવા દ તો પવિત્ર કહેવાય છે તો જે આપણા હિન્દુ ધર્મ ના જે બધા લોકો છે તેઓએ સમજવું જોઈએ અને તેઓએ ચિકન તેઓએ ચિકન ખાવાનું બંધ કરી દેવું જોઈએ જેથી કરીને તેઓ લોકો સા રી રીતે જીવન જીવી શકેને પોતાનું નુકસાન ન કરી શકે જોવા જાવ તો ઘણા લોકો જે પાપમા પડે છે અત્યારે પાપ કરીને તો તેઓએ સમજવુ જોઈએ તેઓ આ બધ ધી વાત સમજી નથી તમારે શું માનવું છે આ બાબત એ?
હ તમારી વાત એકદમ બરાબર છે કે બધા લોકો સમજી જ નથી રહ્યા જેથી કરીને હમણાં તમે જોયુ કે એ પ્રમાણેમા કેટલા તળાવોમા એવી મોટી માછલીઓ જોવા મળતી નથી જે આપને નાના હતા ત્યારે આપે પણ આપણને આપણા પપ્પા લોકો અને દાદા લોકો બતાવતા હતા કે તળાવ મા આટલી મો તી માછલીઓ છે પરંતુ હમણા હાલના કેટલા બધા એટલા બધા માછીમારો વધી ગયા છે જો દૂર દૂર થી આપણા તળાવમાં ફક્ત માછલીઓ પકડવા માટે આવે છે જેથી કરીને આપણા તળાવમાં એવી બધી માછલી જોવા મળતી નથી અને હાલના વરસાદને કારણે પણ માછલી નો વિકાસ એટલો થયો નથી જેથી કરીને આપણે જો વધુ મતી માછલી પકડવાની ઈચ્છા ધરાવતા હોય તો આપણે એટલી બધી માછલીઓ નાખી તમે કીધુ તે પ્રમાણે માછલી નો ઉદ્યોગ પણ હમણાં ઘણોબધો વધી રહ્યો છે હમણાં હાલમા જ મારા મિત્ર એ માછલી નો ઉદ્યોગ ચાલુ કર્યો હતો તેમને નાનો તળાવ ખોદવાડ્યુ છે જેમાં પેલું તેમણે એટલી બધી નાની નાની માછલીઓ મૂકી છે જે મોટી થઈને તેમને વેચવામાં આવે છે એવુ કરવુ જોઈએ. જેથી કરીને તેમણે અને તેમાંથી ઘણી બધી એવી નાની મો મોટી અને મોટી નાની માછલીઓ લાખવી જોઈ અને ઘણી બધી એવી ટેક નોલોજી થી ઘણી બધી નાની હોય એવી માછલીઓનુ ઉત્પાદન કરવું જોઈએ અને તેમ ના માટે કે તેના માટે કે ઘણું બધું કરવું જોઈએ તેથી તમે શું કેવુ છો?
હમ